હેલો.
કેમ છે.
મજામાં તમે કેમ છો?
મજામાં સરસ તમે
મજામાં તમાર જે ખવાઈ ગયયો
બાકી છે ભાઈ હવે ટાયું છે.
એવું.
હમ. એવું વાતાવરણ છે તમાર ત્યાં? તરફ કેવું વાતાવરણ છે?
હવે તો હાારું છે બહુ તડકો છે ભાઈ, શું બોલ તમને.
બ પાણી નો બારમ ભાગ કરવાનું છે.
એવું.
પાણી આવતું નહિ ચલે કેવું કેવું પતા ન ચાલતું.
મારતી.
માનીને આવતો તો બહ એ લાગે. હવે કેવ ક્યારે આવશે પાણી ખબર નહી આવે તો.
એવુ.
અને આ તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
એ બધું પાણી આવ આવવાનું ને તો બધું પાણી આપડું, આપડ ફાર્મરમાં બી એ બધું સારું થઈ જશે પછી, એ પોની જર નહીં આવવાનું ને પછી કશું નહી થવાનું આપણું.
ખેતર ન ખેતર ન બહ કામ હા. અટકે છે, પાણી આવી જશે તો બઉુ થઈ જ બાર થઈ જશે.
એવું, એજ છે ને પછી. પોણી આવું જોઈ બીજું કઈ નઈ જોય ભાઈ આપડી.
હ.
છે તો બધું આપણું કામ થશે ને.
હા ખેતને બઉ કામ બાકી.
હા નને એ એજ છે નને આપણી પાસે.
ગોળની કાપૂસ લગાવવાની છે. કોટન લગાવવાનું છે બહ બાકી છે.
આપણે એવું કે છે સુવેર ને બી બહુ પાણી લાવવા છે તો પછી ઉપરનું પાણી આવવાનું ને. તો એ બધી કોઈ ઉપર જવાની મોટી થઈ જવાની એ પીક. હવે અમારા તો એ પપીતા હોય ને તો નાની નોની જ હોતી. તો એક જ પાણી આવ્યો ને તો ડાયરેક્ટ બહુ મોટો થઈ ગયો ભ. એક દોઢ ઇંચ બઉુ વધી ગઈ એટ, બે ત્રણ ના દિવસ મેં એક દોઢ ઇંચ વધી ગઈ એ તો પછી પાણી આવવાનું પહેલે પહેલેને, તો એનું કોઈ હાઈટ નહ હોતી. આવે છે ને ક્રોપ કવર ને ઉપર નીકળી ગયો બધે.
આની આવશે બહ લેટ આવશે.
હા એ છે એ છે આવશે પણ લેટ બરોબર કીધું તમે લોકોએ, પણ આવું જોઈએ યાર જલ્દી આવું જોઈએ. પાણી પોણી આવશે તો આપણું બધું થશે ને, ન તો આપણું બધું કોમ નહીં થવાનું.
વતન પાણી પડી ગયા હારો થઈ જશે.
હા એજ છે ને, એવું.
બઉ ખેતરવાળા ની બહ હાલ છે.
હા એ ફાર્મા વાળા ન તો બહુ હાલ છે, અમારે તો એવી છે હવે. પોણી આવજો એ તો થશે પોણી જ આવતો બી નહી અને આપડો હું પીક પીકનો ભાવ બી નહી રહેેતો. એકમાં જે આપણું વસ્તુ હોય ને, એટલે કોટન પપૈયા એમનું. હ રહે છે નવ રૂપે કિલો દસ રૂપે કિલો. અને કપાસ ઇવા કોટ કોટન ઝાડમાંથી કાણાના કેટલા કલો કેટલો રૂપિયા છે મા ખબર છે તને?
હ.
ચ એક કના. એટલી વીસ પચીસ કિલો લઈ આ તો એમને રોચડી જાય છે, તરણ ચાર સો રૂપિયા પડી જાય છે રોજ.
હ.
એવું. હું બીજું ચાાલ કહે શું નહી ભાઈ કોઈ પા પોણી આવશે તો જેવ બધું રહેશેને તો પછી નહીં રહેવાનું
આવશે પાણી પાણી આવી ગયું એક બાર શાજિ થઈ જશે
એવું આવું જોઈએ ને પછી એ નહી આવવાનું પછી એું કામનું આપડે પછી પાણી ભર દઈસુંને પછી પાણી આવશે ઉપરથી પછી કપાસ એ કોટન છે ને એ રેડ પડી જાય છે પછી
હા હા એવું તો છે
પછી એ રડ પડી જાય છે પછી ખરાબ થઈ જાય છે પછી વ વય નવીની ર વી થઈ જાય ને પછી ના તો પછી સોયાબીન લવા છે ને એ સોયાબીન લગાડું વળે છે
આવશે પાણી થોડો લેવશે હા એવું તો છે
હરું
દો નહી પણ પાણી પાણી આવશે થોડો લેટ આવશે ઓકે સમજ ના પડતી આની કેરા આવશે કેરા નહી
પણ એ ફિક્સ ડેટ કહી દોજો ને આપ આપણેે બી તો આપ આપડે બી એ થઈ જશે ને ગુચ મનને શાંતિ લાગી જાય છેને એવું કે છે ન્યુઝમાં કે જે તેર ચૌદ તારીખ ને આવશે તેર ચૌદ તારીખે પચીસ છવ્વીસ આવશે પચીસ છવ્વીસ મે આ આ કેટલી તારીખ છે આજે આજે કેટલી છે છવ્વીસ છે તો છવ્વીસ ને બી ના આવ્યો ત છવ્વીસને તો ફૂલ ટપ છે હવે હવે એવું કોઈ દ ડક ફ ફિક્સ ટાઈમ કહી દ આપે કે આટલા આટલા દકને પાણી આવશે પછી આપણે પાણી ભરવાનું ઠીક પડે છે ને
આપલા તો હાથે મી ના
હ
આપલા હથે તોું ના આવશે પાણી ભગવાન જેવું કરેવ
હા ના તો પછી એવું છે ને ભાઈ કોણ આવશે તો જ આપણું બધું થશે ન તો પછી નહી કશ નહી થવાનું
ભાઈ હો તો જ
હમ
આ ન્યાય કે મ શાંતિ લયક જાય એવું
બહ બહ શાંતિ શાંતિ નહ શાંતિને સુકન મળી જશે એમને એક પ્રકારની એ આપડા ઓપ તે રાત્રે બાર બાર અગિયાર અગિયાર બાર બાર વાગે ખેતર જાય છે ને સવારે છ છ વાગેાય છે ખેતર એ પાણી નહીં આવતું તેની પત
હ
અનેન અમાર તો એ છે ને એ બિપટિયા જેવી, બિબટિયા તમે જોયેલા બિબટિયા એ બિબટે છે અમારે તઈ એટલે મોટી ગાડી લઈ જવું પડે બાજએ ત્યા ન જવું પડે છે એમને અને સ્ટેપમાં ફંટી છે ફંટી
હા
એ લઈને જાય છે પછી રાતે ડાયરેક્ટ પછી એ જઈ બોડ હોય ને તઈ જાય છે પછી ડાયરેક્ટ ના આપડે હું કે છે વાલ ચાલુ કરી દે છે ટીબક ના પછી ઊંઘી જાય છે ગાડીમાં
પાની આઈ જાય તો સરળ થઈ જાય બધું બધું મતલબ, ખાવા મતલબ દોરા થઇ જાશે ને,
હા બરોબર છે ને, પાણી આવું જોઈએ તો કશું થશે ન તો પછી કશું નઈ કવ
પ્રાણીઓને હાલ ના થાય છે. પ્રાણીઓને ચારો નહી છે હવે તો, પ્રાણી પાણી, પ્રાણી ઓનો પાણી પીવાનો કમ પડી જાય આગળ હ ટાઈમ છે.
આવું જોઈએ. પાણી પાણી, આવશે તો કશું થશેને તો પછી કશું નહી થવાનું ભઈ, એ બર
બબ
હમ હારૂ હુ હોય?
અમે પાણી આવે એવડું ગાવન ચિંતા નહી આવશે પાણી એવડું છે. એટલું લેટ છે.
હા!
બારા દ સારી પ્રોબ્લેમ હાલ થઈ જ છૂટ થઈ જશે પાણી આવ્યુ, મતલબ પાણી આ મતલબ જાતે બધાના બધાના ચારો ચુરો જ થઇ જશે. પ્રાણીઓનું પાણી થઈ જશે એેવા માટે સારું થઈ જશે. એવું જ બ મે તો પાણી સિવાય કઈ સોલ ન થી પાણી આવવા જોઈ કે, તમારી તરફ? કઈ હવે નવી જુની કઈ વાત છે, પાણીના વાળામાં?
હા પાણી આવજો તો જ કશું થશે, નને તો પછી કશું ન, હા?
જેમ ભીમ છે તમારા
બહુ તમારા અવાજ કાપીને આવે છે.
તા ડેમ બીમ છે કઈ ના?
ડેમ હવા છે ને. એટલે બહુ મોટો ડેમ છે.
જોઈએ, ડેમ છે રહે તો પાણી રોકાય.
હા ડેમ છે તો પાણી રોકાય અમારે તો બહુ સિતેર સિતેતર અસ્સી અસ્સી ફૂટ પર પાણી છે
જો ને પાણી રોકવાથી જતા રહી છે, તો પાણી રોકાય તો પાણી? કુવા માં બી આવે, ના તો ના આવે.
એમ આ તો કુવો છે, ના અમારો એક.
એને કેવું આ ડેમ જે રોય છે. પાણી રોખાય છે પાણી દેવાનું પાણી આવશે. તો રોખાય વરસાદ થાય છે તો, વરસાદ થઈ પાણી રોકાય, ફરી કુવામાં જલ્દી આવશે
હા તો અમારે તો છે ને બોર છે છેરી
હમ
પડતી
બ તો
હેલો!
બોલો ને ભાઈ તમે એવું કેવ ઉમે બેબી? પાણી આવશે, તો હાલ થઈ જશે હાલ
હા યાર પાણી આવું જોઈએ તો આપણું બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનું ન, તો પછું પાણી નહીં આવવાનું તો બધું ખૂ પ્રોબ્લેમ તેવું જ રહેવાનું છે, યાર. પાણી આવું જોઈએ તો કશું થશે, તો પછી કશું નહીં થવાનું.
એ બરાબર.
લેટ આવશે, પણ આવશે પણ પાણી.
યાર, હા તો. મરેવે
હમ.
એવું હું હોય, બીજું સારું છે ને?
એની માટે સારી સમસ્યા ના હાલ થઈ જાય છે. થઈ જાય છે.
હમ.
ખેડૂતો ને બહુ હાલ થાય છેલ્લા ભાઈ. એલું તો ન એવો હાલ છે, પાણી ના તો.
અમારા ગામમાં પાણી ઘુસી જાય છે, એટલે જેટલું
એવું, હા એવું. એવું બાકી ગામમાં જ છે.
હા. એ પાણી અમાર ગામમાં છે ને એવું. પાણી ઘૂસી જાય છે, પછી બહુ પાણી રોકે છે ને ઉપર થી પાણી છોડે છે ને, તો અમારે તો ખ એ તબેલામાં પાણી આવી જાય છે.
એવું હા, બાકી ગામમાં એવું. છે પાણી રોકાય તો ગામમાં ઘુસી જાય, ગામડામાં. બહુ હાલ ર છે એવા ગામડાઓલાના ચાલો, પાછા મળીએ.
ચાલો, પછી વાત કરે ટાઈમ પતી ગયા.
ચાલો, પાછળ મળી એ આપ.
પાછો આવજે.
હા, ચાલ. હમ.